હા.
હલો.
બોલો ભાઈ શું ચાલે શાંતિ
બઉ શાંતિ છે ભાઈ. તમે?
બસ જો જલસા છે.
જલસા છે ને શું કર્યું બોલો આજે તો રાજા છેને.
આજે તો ભાઈ રજા રજા છે નઈ રજા લેવી પડી છે એવું છે.
એવું
અત્યારે વરસાદ તો જુઓ મિત્ર તમાર અત્યારે જે પડ્યો છે વરસાદ બધો અહીં આગળ. કેટલો બધો વરસાદ છે ગઈકાલ બપોરથી ચાલુ છે હ અત્યાર સુધી પણ વરસાદ ચાલુ છે. હજી પણ હજી પણ વરસાદ બંધ થયો નથી અહીં આગળ. હજી પણ ચોવીસ કલાકની આગાહી કે છે.
બરાબર બરાબર હમના તો ભાઈ અ ઓફિસથી તો હમણાં તો વર્ક ફ્રોમ હોમ આપી દીધું તું રજા નથી લેવી પડી અમારે તો
ના ના વાત તમારી સાચી છે.
અમારે ભી ગાંધીનગરમાં જોઓને છેલ્લા પરમ દિવસ રાતથી ચાલુ છે એક વાગ્યાથી હજી તો કન્ટિન્યુઅસલીજ કરે છે અને બીજા ચોવીસ કલાકની આગાહી છે હજી કાલનો દિવસ આખો
બસ આની બોલો બીજું કો શું ચાલે શાંતિ? અત્યારે વરસાદ તમારે ત્યાં કેવો જોરદાર વરસાદ છે.
અરે ગજ્જબ ભાઈ ત્રણ જોઓને પરમદિવસ રાતથી આવે છ. કાલે આખો દિવસ, પરમ દિવસ રાત આખો દિવસ ને આજે આખો દિવસ.
ના ના વાત સાચી છે અહી એવું જ છે અમારે અમારે ભાઈ પણ અહીં એવું જ છે જોરદાર વરસાદ છે. હમ્મ વરસાદ પડે છે.
વરસાદ એકદમ ઓછો એ બી ના ચાલે ને એકદમ વધી જાય એ બી નથી ચાલતું.
ના ના વાત સાચી છે અને વરસાદમાં શું હોય જોઓ અત્યારે વરસાદ પડ્યો ઘરે બધા કેટ- કેટલી જગ્યાએ પાણી ભરાયા છે ભાઈ.
હમ્મ એજ ને ભાઈ.
એટલે પેહલા તો રોજગારી બધાને બધાન નોકરી જવામાં બિઝનેસ કરવામાં તકલીફ પડે અમુકોના તો દુકાનોમાં બી પાણી ભરાઈ જાય છે.
હ આખું ટ્રાન્સપર્ટેશન જ ઠપ પડી જાય છે ભાઈ વરસાદના લીધે.
ના ના સાચી વાત છે અને કેવાનું મિનિંગ છે કે વરસાદ પડે ચલો વરસાદ તો પડે છે નો ડાઉટ પણ વરસાદ પડવાની સાથે સાથે કેટલી તે મુશ્કેલી લઈને આવ ચલો એટલું થાય છે કે ખેતી કરે બધા તો ખેતીમાં પાક સારો થાય ત્યાં ડાંગર છે તો ડાંગર બધાને સારી થશે તો સારું થાય છે પણ એની સામે જે દુકાનદારો હોય જે નોકરીયાત વર્ગ હોય એને પણ તકલીફ પડે નોકરી જવાની ત કલીફ પડે નોકરીમાં રજા મૂકવી પડે અત્યારે જેમ કે આપડે રજા મૂકી છે ભાઈ જો નોકરીની.
હમ્મ અને આપડે તો ભાઈ
એટલે
વરસાદમાં અન વરસાદના કારણે જઈ ના શકીએ એવું હોય તો રજા મૂકવી જ પડ. અને એ દિવસનું કપાઈ જાય
જવાનું કેમ નો હોય? હવે ભારે હવે લાઈફ નો રિસ્ક લઈન તો આપણે કોઈ નોકરી ના જાય. પહી દિવસનો પગાર થોડું આગળ પડે એના કરતા તો.
હા. એ જ હારું પડે, કે એક દિવસ નો પગાર જતો રહે ચાલે. પણ લાઈફ યાર સિક્યોર રહેવી જોઈએ આપણી.
ના-ના વાત તમારી સાચી છે. હવે કેવ હવે જો જિંદગી છે, ચાલ્યા કરે આવું બધું તો. હવે વરસાદ છે અત્યાર તો ખ અમારે અહિયાં તળાવો બધા તળાવ ઉભરો મારી ગયો. તળાવ દેખાતું જ નહીં, તળાવ છે. રસ્તો પણ તળાવમાં આઈ ગયો, એવું લાગે છે.
એવું છે એમ. પહેલું હમણાં એક વિડિયો આયો તો, કે એટલો વરસાદ આવે, કે પુલ પુલીસ લાઈનમાં નદી આઈ ગઈ છે બોલો.
હા સાચી વાત છે. સાચી વાત છે ભઈ. હવે એમાં શું હોય, જો વરસાદ હવે પડે ને એટલે આ તો સારું છે, કે હવે આપણાં ટેકનિશિયન બધા એટલા બધા સારા છે, કે પુલ પર એવું મૂકી દીધા છે એવા, કે જ્યાંથી પાણી ઓટોમેટિક નીકળી જાય.
હમ્મ. અને આ ભાઈ, જો પુલ પર પાણી ભરાયેલુંન ભરાયેલું રહે તે બહુ રિસ્ક વધી જાય હા. પહેલા પબ્લિક જે ટ્રાન્સપર્ટેશન કરતી હોયને એ પુલ ઉપરથી એના વડે બહુ જોખમ થઇ જાય. ગમે ત્યારે પુલ ધારાશાયી થઈ શકે છે ભાઈ એ પુલ.
ના-ના વાત તમારી સાચી છે. અને બીજી વસ્તુ એ છે, કે જે
જે પણ આમ કહેવાયન કે પૂ રસ્તાઓમાં પાણી પડે. રસ સ્તાઓ પણ આપણે, અહિં આપણી સરકારો શું કરે? ચોમાસાન ટાઈમે રસ્તાઓ બનાવવા બેસશે.
હા એ જ અરે એવું થાય છે, કે ચોમાસા પહેલા, હલો.
બનાવવાના હોય. તમે ચોમાસા પહેલા, ચોમાસું આવે પહેલા ઉનાળામાં બનાઈ ને રેડી કર દો. તો ચોમાસામાં કશી તકલીફ કોઈને પડે નહીં. અત્યારે અહીંયા બધું ચોમાસામાં ખોદી નાખ્યું છે. હવે ચોમાસામાં ખોદી નાખે એટલે રસ્તાઓમાં ખાડા પડે.
હમ્મ.
ખોદી નાખીને એક સાઈડ રસ્તો ચાલુ રાખ્યો છે.
એવું કર્યું છે એમ? અરે એવું થાય છે, કે ઉનાળામાં બનાવે, અને ચોમાસાઓ પતે ભરે તૂટી જાય. એટલે શિયાળામ પાછું બનાવે. એમાં જ એ સરકાર ના પૈસા જતા રહે છે.
સાચી વાત છે. પણ હું તો કહું, કે એક જ વાર એવા રસ્તા બનાવો, કે જે ગમે તેટલો વરસાદ પડે, પણ કશું રસ્તા ને કશું થાય નહીં. હા. તમે અત્યારે પોલિટશિયન્સ ને બધું હવે રાજકારણ તો આપણો વિષય નથી. પન કે જે નાના શાકભાજી વેચનારા માણસો હોય અત્યારે શાક માર્કેટમાં બી પાણી. એટલે શાકભાજી વેચનારા માણસોને પણ તકલીફ પડે. શાકભાજી મળે નહીં. પછી દુકાનદારો, જે તો દુકાનદારો ની દુકાનોમાં પણ પાણી ઘુસે એમના. એમને તો કમાવાનું તો છોડે, એમને તો ખુદ પોતાના માલ નું નુકસાન થાય છે.
એ જ ના ભાઈ. અને એ તો બરોબર છે. એ તો બિચારા સદ્ધર છે એટલે ભોગવી એને. આ જે લોકો છે, કે ફૂટપાથ પર કરતાં હોય એ લોકો નું શું થાય હે ભાઈ?
ના તમારી વાત સાચી છે હવે ફૂટપાથ પર લોકો સુૂતા હોય બરોબર હવે એ લોકો, વિચારો કે આપડે તો ઘરે અત્યારે વરસાદ છે આપડણે ઘેર રૂમમાં સુઈ જઈએ છે. પણ એ લોકો જો રસ્તા પર પાણી નો વરસાદ પડતો હોય ત્યાં સુવાનો તો એમને ઊંઘ પણ કેમ ની આવે એ વ્યક્તિ ઊઘે નહ તો કામ પરે કેમ નો જાય,
આપણા જોડે તો એક શેલ્ટર છે કે ના કઈ વાંધો નહીં ગમે છેલ્લા પલડીશું તો છેલ્લા ઘરે જવાનું છે. એમના જોડે બિચાર જોડે ઘરભી નથી કે કઈ નથી પલળે શરદી ખાંસી થાય, ઠંડી લાગે બીમાર થાય, અને છેલ્લે આવામાં આમાં ભાઈ જે મૃત્યુદર છે ને એ વધી જાય છે. જવા ના કારણે વધુ વરસાદ ના કારણે બી
એકદમ સાચી છે પણ કેવાનું, કે જો અત્યારે જો આપડે પૂરતું ધ્યાન આપીશું નહી ને આ વાત પર, કે ભાઈ પડ્યો માન્યો હવે એને વરસાદ આવે પેલા આપણેે એના માટે, કઈક એવું કરવું જોઈએ કામ કે જે જેના કારણે વરસાદ થી એટલી બધી આપણને તકલીફ ના પડે પ્રજાને તકલીફ ના પડે આપડી જનતા ને તકલીફ ના પડે તો એના માટે, પેલાગટરો સાફ ચોમાસું આવે એ પેલા આપણેે ગટરો બધી સાફ કરી દેવી જોઈએ, કે પાણી જેવું આવે તો પાણી નો નિકાલ થાય, પછી ગટરો આ શું ગટરો સાફ કરશે નને એટલે પાણી ભરા ગટર વાળું પાણી થશે એનાથી બીમારીઓ ફેલાશે મચ્છરો માખીઓ બધું ફેલાશે રોગો ફેલા
હ હું તો કઉ છું કે ભાઈ સોસાયટી હોય ને ત્યાં બઉુ મોટું ભૂગર્ભ ટાંકો બનાવી દેવા વરસાદ માટે, એ વરસાદનું જે આ બધું ખબર છે જે પાણી બહાર જાય છે સોસાયટી નું બહુ બહાર જાય છે રોડ ઉપર એટલે શુ વરસાદી ટાંકુ હોય ને તો એ પાણી સ્ટોર બી થઈ જાય ને પાણી સોસાયટી માટે કામ બી આવે,
ના ના તમારી વાત એકદમ સાચી છે. અને કહેવાનું મિનિંગ કે જે સોસાયટી અત્યારે, સમજો સોસાયટીમાં તો કોઈ એટલી બધી તકલીફ ના પડે પણ અત્યારે તમે ગામડાઓમાં લઈ લો તો ગામડાઓમાં કેવું હોય કે ગામડાઓમાં એટલા રોડ રસ્તા ના હોય એટલી ફેસિલટી ફેસિલિટસ ના હોય એટલે ત્યાં તો વાર વરસાદ પડ્યો બે ત્રણ દાડા વરસાદ પડ્યો એટલે ગામડું પેક
હા પેક એકદમ પેક ત્યાં તો
પાણી જતું રહેશે ત્યાં આગળ તમજો જો ત્યાં કોઈ એ ફેસિલિટી ગટર કે ફેસિલિટી પેલા નતી, અત્યારે છે પણ એવી પણ ત્યાં પાણી તો ભરાઈ જ જાય છે,
હમ અને ભાઈ હોય મોસ્ટ ઓફ લોકો ના ગામડે જ હોય છે. અને એમાં વરસાદ ને પૂર આવે એમાં આખી જમીન ધોવાઈ જાય ભાઈ,
નાના વાત તમારી સાચી છે અને કેવા, એ કે વરસાદ વરસાદ વસ્તુ એવી છે કે જે વરસાદ પાણી છે ભાઈ, પાણી કોઈ દિવસ એવું નહી કે પાણી એ તો એની જગ્યા ગમે ત્યારે એની રીતે કરી જ દેશે,
હમ
કોઈ દિવસ ગમે કોઈ બી રીતે એને રોકી નહી શકાય,
હા હ ખેડૂતો ને કેવું કે ભાઈ વધારે વરસાદ આવે તો બી તકલીફ ને ઓછો વરસાદ આવે તો બી તકલીફ, ઓછો વરસાદ આવે તો પાક બળી જાય અને વધારે વરસાદ આવે તો અ લીલા વરસાદને કારણે પાક પડી જાય યાર બંને રીતે તકલીફ થાય એમનેં બી, જરાના
ના ના વાત તમારી એકદમ સાચી છે. હવે પરિ જો પેલા તો આપણે વરસાદ ના લીધે શું હોય કે ભાઈ વરસાદ પડ્યો. અત્યારે ઘણા એવા હશે કે જેમના ઘરો જૂના હશે. તો એમના તો ઘરો પણ પડી જાય છે વરસાદના કારણે.
હા અને પછી ભાઈ અંદર હોય માણસ ને ઘર પડી જાય તો યાર કેટલી મોટી જાનહાની થઇ જાય યાર
તાર હવે એ વ્યક્તિ એ ઘરમાં રહેતો હતો તો એની જાનને પણ મુશ્કેલ. હવે જો એ ઘરની બહાર હતો તો એનું ઘર પડે, એનો અંદર ખાવાના જે અનાજ કરિયાણું હોય જે, મરી મસાલા હોય, જે એના ઘરમાં બધું આપડે સામાન હોય, બધું તૂટી જાય એના લીધે, જે બધુંના નુકસાન થાય એને. તો એ, ઓગડનો પેલા તો થઈ જાય. તો એના ઘર માટે પણ, ઘરની વ્યવસ્થા પણ અત્યારે શું કરે એ વ્યક્તિ. પછી એ વ્યક્તિ રસ્તા પર આવી જાય સીધો.
એજ ને ભાઈ. અને અત્યારે તો વરસાદ નું તો હું કવું છું, કે વીજળીના થાંભલા જોડે, ઉવું નહીં અવે ભાઈ, હા ગમે ત્યારે, અ વીજળીનો તાર બાર તૂટી ગયો થઇ ગયું ભાઈ યાર મોટી આના બના. જાનહાની થઈ જાય હો ભાઈ,
ના ના તમારી વાત એકદમ સાચી છે. હવે વીજળી, જો એક વસ્તુ સમજો કે વીજળી કોઈ, હવે અત્યારે જ ઘણા ગામોમાં એવું હોય છે, કે જો એક વાર સ્હેજ વરસાદ ચાલુ છાંટા દેખાયા નહીં, કે લાઇટો ગઈ,
હા પેલી રિલ્સમા નથી આવતું, કે હ, હા. પેલું રીલ્સમાં નથી આવતું, કે એક ટામબુ પડ્યું ના લાઈટ જતી રહી.
નાના વાત સાચી છે, એટલે તો કઉ છું. કે લાઈટો. અને આપડે ચલો સિટીમાં તો સારું છે, કે સિટીમાં એક વા વર્ષ, સાદ વરસાદ ગમે તેટલો પડે ન, પણ લાઈટો નથી જતી. આ જ જગ્યાએ, ગામડામાં તમે જોશો, તો એક છાંટો પડે ને લાઈટો ગઈ લાઈટો ગઈ ગઈ હશે. સીધ્ધી બીજે દિવસ જયારે વરસાદ બંધ થાય તો જ લાઈટો આવે એના સિવાય લાઈટો આવે નહીં.
હા અને ભાઈ ઘણી વખત સાત- સાત ને આઠ આઠ દિવસ વરસાદ ચાલતો હોયને, દસ- દસ દિવસે લાઈટ આવેતો ભાઈ માણસનું આખું અડધું જીવન, ફોન વગર ને લાઈટ વગર અટવાઈ જાય છે, ભાઈ
ના ના વાત તમારી એકદમ સાચી છે. હવે વરસાદ તો એવી વસ્તુ છે, કે જેના પણ આપણે ગમે તેટલી વાત કરીએેને ભાઈ, તો એ ઓછી પડે. હવે, છે, ઈન્દ્રદેવ છે, આપડા વરસાદ માટે તો જો પેલા તો હવે. એમને જે ગમે તે ખરું ભાઈ,
હા, હા પેલું નતું ઓલ નીનો આવવાનું હતું ગુજરાત માં. ગુજરાત માં વરસાદ જ નઈ આયવો વચ્ચે. અને અત્યારે તોજો ને ભાઈ ઇન્દ્રદેવની ઈચ્છા થઈ, તો બંધ જ નથી થતો,
નાના વાત તમારી એકદમ સારી અત્યારે, વરસાદ આવે છે, હજી ચોવીસ કલાકની આગાહી છે, મિત્ર, ધ્યાન રાખજો થોડુંક.
એ સારું સારું ભાઈ. હા મળીએ. તમે પણ સાચવજો. હા, હા ભાઈ હા.
હું હં, ચાલો, હું મળીએ.